હ, હા.
હાલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ મજા તમે કેમ છો.
બસ મજા.
હું તો શુભ. હા કેવું લાગે છે, હમણાં વરસાદ આવ્યો છે. ઘણા દિવસ પછી ગોબ ગરમી પછી તો કેવું લાગે છે
હા મજા આવે છે એમ તો
હમ આમ કેવું કે કેટલા દિવસ થી ગરમા ગરમી માં જાણે શેકાઈ ગયા ત અને એસી વગર રહી નતા શકતા અને હવે કેવું આ વરસાદ આવી ગયો તો એટલું ઠંડક થઈ ગઈ છે અને એટલું સારું લાગે છે કે વાત નહી
હા
હા એમાંય પેલો વરસાદ હોય એટલે તો જાણે આમ એટ આ એકદમ ખુશનુંનુ વાતાવરણ થઈ ગયું છે કે અ અ ઝાડ બધા ધોવાય અને એકદમ ગ્રીન ગ્રીન થઈ ગયા છે સરસથી
માટીની સુગંધ પણ આવે આપણને પેલા વરસાદમાં
હા એ તો મને બહુ જ ગમે છે હ એટલે એ આમ એમ થઈ જાય કે હા અને પેલા વરસાદમાં નાહવાની પણ મજા આવે બધા બાળકોને બધા હવે તો આ આપડણે રેતા હોય આ એપાર્ટમેન્ટમાં તો નીચે બધા ભેગા થાય ને પેલા વરસાદમાં નાહવાની એ મજા આવે અને હા અને આ કેવું અમે બે ત્રણ દિવસ પેલા એક બાર આમ રસ્તા પર જતા તા તો બધા ઝાડ કેવા લાગતા હતાા કે સા આમ ધૂળ ધૂળ વળ અને જાણે કે આમ સુું કઈ ગયા હોય એવા એવા એવા લાગતા હતાા અને હવે કાલે અમે એજ રસ્તા પર ગયા ને તો એવું લાગતું હતું ને કે કેવા સરસ્તા ઝાડ એકદમ ગ્રીન ગ્રીન થઈ ગયા ત અ જેને ઝાડવા હોય નાઈ લીધું હોય તો એકદમ ફ્રેશ ફ્રેશ લાગતા ત અને એટલું સરસ લાગતું હતું ને કે વાત નહી અને પક્ષીઓ એના ઉપર બેસીને એને મસ્ત કલરો કરતા નને તો કાલનું વાતાવરણ તો બહુ સારું હતું
હા કુદરતે આપણને આપ્યું જ છે ને સુંદર ભેટો સૂર્ય ચંદ્ર નદીઓ ને પર્વતો વૃક્ષો ઋતુઓ ન બધું
હા એમાંને એક આ વરસાદ પણ છે વરસાદ ન આગમન થાય એટલે વાતાવરણમાં ઠંડક ઠંડક થઈ ગઈ અને આ વર્ષે તો એટલી બધી ગરમી પડી છે કે જેની કોઈ હદ નહી એટલે અ આજે હવે પં ખાઈ ચાલુ નથી કરવા પડતા જયારે બે ચાર દિવસ પહેલા તો કેવું હતું એ સિમાંય એસીિ ની બહાર નીકળીએ તો રેવાતું નોતું એવું હતું હમ
વરસાદ વિના તો પૃથ્ પૃથ્વી પર આમ જીવનની કલ્પના પણ આપણે ન કરી શકીએ એમ પાણીએ જ જીવન વનનું મૂળ છે અને વરસાદ એ પાણીનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત છે
હા છો વરસાદ આવ્યો તો કેયો બધા ખેડૂતો ખુશ ખુશ થઈ ગયા અને આપણને પેલું પાણી ની થોડીક તકલીફ જ થવા લઈ ગી હતી કે રોજે પાણી નતું આવતું તો હવે જો આ વરસાદ થઈ હશે તો જ આપણે પાણી બરાબર મળશે પીવાનું તો ઠીક છે પછી વાપરવાનું ઘરમાં વાપરવાનું અને આ બારે પણ જો પાણી વગર તો ક્યાંય ચાલે જ નહીિ એટલે વરસાદ વરસાદ તો અ ના આવે તો બધા લોકો અત્યારે પરેશાન જતા અને ખેડૂતો તો આ એટલા બધા ખુશ થઈ ગયા છે કે વાત નહી
હા આપડે સૌ બધા જાણીય છીએ કે પૃથ્વીનો મોટો ભાગ પાણીથી તે તે ઘેરાયેલો છે. પણ પીવા યોગ્ય મીઠું પાણી ખુબ જ ઓછું છે, આ મીઠું પાણી આપણને વરસાદ દ્વારા જ મળે છે, તે થી વરસાદને જીવનદાતા પણ આપડે કેહેવાય કહેવામાં આવે છે.
હા સાચી વાત છે, અને હવે જો નદીઓ બધી સુકાઈ ગઈ છે. આ આપણેે જતા હોય ટ્રેનમાં જતા હોય તો જોઈએ કે ઘણી બધી નદીઓ વચમાં આવે છે, ત બધી નદીઓ સુકાઈ ગઈ હતી હવે વરસાદ ધીમે ધીમે જેમ જેમ વરસાદ થતો જશે એમ બધી નદીઓ ભરપૂર થઈ જાહે અને આજુબાજુ બધું અ જે અ આખી ધરતી ઉપર બધા નાના મોટા વૃક્ષ ઉગી નીકળે અને આમ જોઈએ ને તો જાણે ધરતીએ લીલી ઓઢણી ઓઢી લીધી હોય ને એવું લાગે.
હા હા
અને એમાં શું છે કે પછી આ હવે હવે બધા એનાથી જ પાણી હોય તો જ આ બધું અનાજ પાકશે. અનાજ પાકે તો જ આપણું બધા જીવ સજીવ સૃષ્ટિ છે, એ શક્ય છે. અને બધા ઉદ્યોગોમાં પણ પાણીનો ખુબ જ વપરાશ છે, અટલે એ આપણને પાણી વગર તો ચાલે જ નય મોટા ભાગના ઉદ્યોગોમાં પાણી તો જોઈએ જ
હા. ઉનાળાની કાળઝાડ જેવી ગરમી પછી જયારે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા છે, ને ત્યારે વીજળી ચમકે છે, અને વરસાદના પ્રથમ ટીપા આમ જમીનમાં પડે પડે છે, ત્યારે આ માટીની સુગંધ જે દરેક ના મનમાં ખુશ કરી દેય છે. પછી બાળકોને વરસાદમાં રમવા માટે ઉત્સાહિત થઈ જાય છે. ખેડૂતોને એના ચહેરા પર તે સ્મિત આવી જાય છે, અને આખી પ્ર પ્કૃતિ જાણે નવજીવન પામે છે, એવું લાગે આપણને
હા હા એ બે દિવસમાં જો આટલું બધું અ બધું વાતાવરણ ઉપરણ ને બધા લોકોને આ ધરતીનું આખી કાયા પલટ થઈ ગઈ જાણે અને બધા ખુશ ખુશ થઈ ગયા અને આ જે કીધું બાળકો એ હું જોઉ છું જો હમણાં બધા સ્કૂલે જતા હોય ને બાળકો હમણાં જ સ્કૂલ ખુલી છે તો નાના નાના બ બધા બાળકો ઓલા ખાબોચીયા ભરેલા હોય ને એમાં છબછબિયા કરતા હોય છે. અને એમાં એને એટલી મજા આવે છે ને કે વાત નહીને હવે તો પેલું કેવું છે કે આપણેે માટી તો હોય નહી બધે પાકા રસ્તા છે એમાં થોડાક ખાબોચિયા હોય એટલે એ ગંદુ પણ ના હોય પાણી અને એ બધા છોકરાઓ એટલું સરસ થી છપછબિયા કરે ને તો એ દ્રશ્ય બહુ ગમતું હતું મને બે કાલે જ હ બધા નાના નાના બાળક ને હું જોયા કરતી હતી તો બહુ મસ્ત રમતા હતા.
હા પર્યાવરણ માટે વરસાદ નું મહત્વ ખુબ છે એ વરસાદના કારણે વૃક્ષો પણ લીલાછમ બની જાય છે. પછી જંગલો ફરી જીવંત બની જાય છે પક્ષીઓ અને પ્રાણીઓ પીવાનું ઈ લોકોને પીવાનું પાણી પણ મળી જાય છે નદીઓમાં પણ પાણી આમ વહે છે. પછી જો વરસાદ ન પડે તો સમગ્ર પર્યાવરણ નું સંત સંતુલન પણ બગડી શકે છે.
હા હા એ તો છે જ હમણાં જો આટલા દિવસ પણ લેટ આ વર્ષે લેટ વરસાદ તો પણ અત્યારે એવું જ લાગતું હતું અને એમ થતું હતું કે ક્યારે વરસાદ આવે અને ક્યારે આપણને પાણી વાણી બધી જગ્યાએ પાણીના કાપ થઈ ગયા હતા જ્યાં જ્યાં પાણીની શોર્ટેજ છે ત્યાં તો બે દિવસે ત્રણ દિવસે એવી રીતે પાણી આવતું હતું તો લોકોને કેવું થતું હતું કે ભરીને રાખવું પડે અહહ જયારે હ બે બે ત્રણ ત્રણ દિવસ હો પછી ઘણા લોકો તો ટેન્કર મંગ મંગ આવેે જ્યાં જ્યાં પાણીની ખુબ અછત છે ડેમ તો ભરેલા હોય છે પણ એને વરસાદ ન થાય ત્યાં સુધી પાણી એને થોડું થોડું આપવું પડે એટલે અ અહહ ગવર્મેન્ટ પણ એજ રીતે કરવું પડે છે તો આ બહ હાલાકી થઈ ગઈ હતી એમ
હા વરસાદના ગેરફાયદા પણ છે વરસાદ આપણને જેટલો જરૂરી છે તેટલી જ આપને કેટલીક મુશ્કેલીઓ પણ લાવે છે જો ખુબ વ વધારે વરસાદ પડે તો પૂર આવી શકે છે પછી ઘરોમાં પણ પાણી ભરાઈ જાય છે. રસ્તાઓ તૂટી જાય છે પછી ટ્રાફિક જામ થઈ જાય છે ખેડૂતોને ના પાક માં પણ નુકસાન થાય છે જો અગર બહુ વધારે વરસાદ આવ્યો તો કેટલાક વિસ્તારોમાં લોકોનું જીવન પણ જોખમમાં મુકાઈ જાય છે. વરસાદના દિવસોમાં ડેન્ગ્યુ મલેરિયા અને અન્ય પાણીજન્ય રોગ રગો પણ આપને ફે ફેલાઈ શકે છે તેથી સ્વચ્છતા જાળવવી પણ ખૂબ જરૂ જરૂરી છે.
હમ ને આ કેવું વરસાદ ન આ જે વાતાવરણ એમ આપણને બધું ફરવા જવાની બહાર બહુ મજા આવે જો આપણે કોઈ આમ અહહ દરિયા કિનારે છે કે કોઈ પણણ જગ્યાએ આમ બહાર જઈએ તો આપણને એટલી મજા આવે કે વાત નહીં પણ એની સાથે સાથે આપણે હવે આપણે કેર પણ રાખવી પડે છે કારણ કે હમણાં જ એક બે વરષથી આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ફરવા ગયા હોય અને નદી જેવું હોય ત્યાં બધા ફરતા હોય અને પછી અચાનક થી પૂર આવે છે. અને એ જે પૂર આવે અને એમાં ઘણા લોકો તણાઈ ગયા છે એવું એ હમણાં બે ત્રણ વર્ષથી આપણે કેટલાય કિસ્સાઓ જોઈએ છીએ તો આપણે વરસાદની અંદર જો ભલે આપણને મજા દરિયા કિનારે જઈએ તો ત્યાં મોટા મોટા મોજા ઉછળતા હોય છે એલર્ટ તો આપવામાં આવે જ છે છતાં ઘણા લોકો સમજતા નથી તો જો એમાં જાયને ને તો અ બહુ ધ્યાન રાખીને જવું પડે છે મોટા મો મોજા ઉછળે ને ખેંચી જાય દરિયો તો એને પછી કોઈ રીતે બહાર ના કાઢી શકાય એટલે જો તમે ચોમાસામાં ક્યાંય બહાર ફરવા જાાવ કે ક્યાંય પણ એવી જગ્યાએ જાાવ તો બહુ ધ્યાન રાખવું પડે છે. નહીતર આપણને જાનહાનિ થાય
હા
એઈ વાત તો તમારી સાચી
હા એટલે કેવુંય અને હા એ આ બધા જે ખાબોચી અને એવું બધું ભરેલું હોય તો એમાં એ બહુ ધ્યાન રાખવું પડે કારણ કે એમાં મચ્છર થાય મચ્છર ને લીધે મેલેરિયા એ ડેન્ગ્યુ ને એવા બહુ તાવ ફેલાય છે અત્ અત્યારે આજના જમાનામાં એટલે એ પણ આપણે તાત્કાલિક એનું પુરાણ કરવું પડે અને એમાં દવા છંટકાવ કરવાો પડે એવા બધા પગલા લેવા પડે
હા મને ઘણી બધી વાતો મળ તમારી સાથે વાત કરીને આવી રીતે આવું બધું થાય વરસાદમાં એમ
હા સારું સારું પછી પાછા આપડે બીજા ટોપિક ઉપર મળીએ હા ચા જય શ્રી કૃષ્ણ હા હા બાય